હેલો હા આવે એટ મારામાં શું નેટ નથી ને તો હું નીચે વાળા ભાઈ.
અચ્છા એવું છે.
પ્રાપ્ત કરું કેે.
અચ્છા એટલે જ. હા હા હા.
મારા રૂમ માં જ ઠંડક એક. ની વાળા ન ની ફ્રી આવે ફૂલ ફેસલટી ફૂલ સગવડ. મારા રૂમમાં બો. જો રૂમ બી સીલ્ડ હોય. હા નીચે વાળા ભાઈ ન વાઈફાઈ છે તો એક દિવસ એનું પાસવર્ડ મળી.
હ હા.
આમનું રીચાજ લંબાઈ જાય.
હા તો સારું જ છે ને અમારે એવું જ હતું પેલા. આજુબાજુ વાળાની વાઈફાઈ ના પાસવર્ડ મળી જાય એટલે.
નેટ વેટ પતી ગયું હોયને મારે પેલી ભાણીઓ ને આવે ને
હા હા.
નણદ ની પછી અહિયાં એક કરીને આપે ટલે ટીવી હોવે. ટીવી ને
તો હા, અચ્છા તારું તો. વાય ભાય મળે કેમ કે અત્યારે તો રિચાર્જ ના ભાવ તો જોઓ. હવ જમી લીધું.
મે એને કોલા
મસ્ત ખીચડી અને બટાકા નું શાક બધાય તું.
હ હ હા બટકાને શાક ના ખીચડી.
હા.
હમ્મ, અતયાર થોડી ફાઈનાશયલી સુભી હોય એટલે પછી બે ત્રણ દિવસ ખેંચી જાય એટલે બહુ એમ. એ અમેં ભી રસ ઘટ મેં ભી જો રસ જમ્યો રા ગટ્ટા નું શાક, રોટલી, ગવાનુ શાક. બેસન ગટ્ટા બનાયા તા અમારે આજે. હા.
તો તમે આ બધું એકલું કરો?
હા. રસ બનાયો તો પછી બેસન ગટા બનાયા, ગવાની સબ્જી બનાવી, રોટલી બનાવી. હજુ તો આમાં સસરા આવશે જમશે પછી હું વાસણ ઘસીશ પછી ઊંઘવાનું.
ઓહ હો હો તો તમારે ઊંઘવામાં જ બાર વાગી જાત.
હા વગર છોકરાઓ બાર વાગી જાય બોલ તો છોકરાઓ આવશે તો કેટલા વાગશે.
શું બોલ તું શું શું શુભ શુભ બોલ
વગર હા એટલા તો વાગે
જા જો તને થોડો ટાઈમ જીજું જાગશે.
જીજુ નવરા નહી જાગવા જીજુ તો એક વાર સુઈ જાય એટલે સીધા સવારે જ એ હા હ એ તો પાણી નો જગ એમના જોડે પડ્યો હોય તો આપણે કહીએ ને પાણી આપવા તો આખું જગ જજ આ દે કે લઇ પિયા કર હમ્મ
બરાબર બરાબર
હમ્મ હમ્મ
તમે ગટ્ટાનું શાક કઈ રીતે બનાવો છો? સ
પેલા બેસણ આવે ને બેશન એનામાં મીઠું મરચું હળદર. એટલું નાહીદે આમ. લોટ બાંધવાનો એક ટિપણી તેલમાં. લોટ બાંધી પછી એના ગટા વણી અને ગરમ પાણીમાં ઉકાળવાના દસ પંદર મિનિટ જેટલા પછી ડુંગળી ટામેટું લીલા મરચા એ બધુ પેલું પીચી પ વઘાર કરી અને અંદર ગટા નાખીને બની જાય બઉુ.
હા હા મસ્ત ટેસ્ટી બનાવી તો.
હા. દહી નાખવી ને તો બ વધારે જ મસ્ત લાગે. પણ અત્યારે ઉનાળામાં દહી બહુ ખાટું પડી જાય. હ દહી બહુ ખાટું આવે ઉનાળા માં. એટલે શું અમે તો દહી વગરના જ બનીએ.
હમ.
હ ગરમી ના લીધે દહી બહુ ખટશ પકડી લે મારે દહી લાવવાનું હતું બેસન દહી મોઢા ઉપર લગાવવા માટે પણ.
હા અચ્છા એ સ્કીિન માટે સૌથી સારું હો બેસન અને દહી.
ું પારલર. મ તમે એમને પૂછ્યું મેં કીધું નાઈટ ક્રીમ તો કે નાઈટ ક્રીમ કરતા તમે થોડુંક એક ચમચી બેસન લો અડધી ચમચી. અડધી ચમચી બેસનને થોડુંક દઈ તમારા ચહેરા ઉપર જેટલું આવે એટલું તમારે યોગ્ય રીતે લઈ પછી એને દસ મિનિટ રાખી પછ હલકા હાથે મસાજ. પાણીથી ધોઈ સુઈ જવાનું તો કે તમારે નેચરલી જેટલો મસ્ત ગ્લોઈન કે ફિય. કરાવવાની જરૂર પડે કે નહીં તમારે કોઈ ક્રીમ ની.
હા બરાબર છે હું બી કોઈ દિવસ કોઈ ક્રીમ જ યુઝ નહી કરતી. તે હું આ બધું આુસ્. હોય ને કે બેસન લવ પછી અંદર. દહી નાખવું પછી એની અંદર હળદર નાખવું એવી રીતે મિક્સ કરીને એને લગાવી દો સારો ગ્લો આવે.
હા ગ્લો આવે તો તું ડેલની લગાવે કે.
એમ કો. એક દિવસ.
હું પણ હા મારે ચાલુ કરવું હત. અત્યારે વટ સાવિત્રી નું વ્રત આવવાનું છે ને. એટલે ચાર પાંચ દિવસ કરીશ તો થોડો ગ્લો આવશે ને પછી તો હા શિયાળામ તો આપડ રાતે મોઢુના ધોઈ પણ ઉના નામ ધોહીએને રાતેે મત ઉનામ કર એને આંટીએ જ કેતા કે ઉનાળામાં જ કરાય આવું બધું તો બહુ સરસ નાઈટ મ કધી ઉનાળા માં નાઈટ ક્રીમ નહી લગાવાની
એવું છે
તે બહુ પરસે પડે ને
હા હા હા નહી પણ ક્રીમ હોય ને એ બધું કઈ કે ના સાઈડ ઇફેક્ટ તો હોય જ છે એવું છે મેં વચ્ચે એક
હા હું તો ફેરાવ લવલી લગાવું છું પણસ્ શું કરી હા
તો પછી આપડે કંઈક એવું કંઈક હોય લો મે મે મુલતાની મા બધું લગાવાનું તો શું છે સ્કીનને પછી છે ને અમુક સ્િંગ સુટેબલ છેને હોય ને હા તો એને એમ શૂટ કરે જેમ કે તમારી વહેન તો તમારી બેન લગાવે એને શૂટ નહી કરતું આ બધું તો આપણે શું મારી સ્કીિનને બી શૂટ કરે તો અમુકની સ્કીિન ટાાઈપ ઉપર હોય કે શૂટ કરે છે કે નહી
મારે ભી હું કોઈ બી વસ્તુ આ બધાની માટેટી ત આપી
હા હા
નેચરલ ગ્લો આઈ ગયા હા ભાઈ હ ન વતી બદને હમ ભ સસ્તા વાળું સસ વસ વાપરી પણ જે આપને સુ થાય જ પર
હા હા અત્યારે તો હું રાઈસ ફેસવોશ યુઝ કરું છું એ બી સારું છે એનાથી બી મારા ફેસ ઉપર ગ્લો આવ્યો છે રઈઝવાડું મામાા અર્થનું
હા પ્રિયા ભી લાઈ તી પણ એના તો સૂટ ના થયું
હા હ એ કેતી ન કે આખું નાખવું પડ્યું છે
હા ના ના
ત એમે શું છે મેટમાં છે ને પહેલાં થોડા વર્ષો પહેલાં છે ને હું મેટ એમ રોજે રોજ લગાવી હતી તો શું થયું કે સ્કીિનમાં જે ઓઇલ હોય ને એ જ આખું નીકળી ગયું તો શું એકદમ ડ્રાય સ્કીન થઈ ગઈ હતી તો એમાં સ્કીન મારી બગડી ગઈ હતી તો બહુ બહુ લગાવ બી ના સારું અને એમ થોડું લિમિટમાં લગાવવાનું તો શું છે ઓઈલ થોડું હોવું
હું બી મુલતાની મી્ટી વાળું ફેસવોશ લાવ છું બાયો પ્રોફેશનલ નું એકસો પચાસ રૂપિયા નો આવે પણ એ એમથી મારો ફેસ બહુ મસ્ત મન તા આ મામાઅર્થ બામાઅર્થ ગમતું જ નહી, એ કઈ સારું ફેસ થતું નહી એનાથી. હમ્મ. ઈ જેને સૂટ થાય ને એને જ
સૂટ હા સૂટ થાય એને જ
હમ્મ. આ પ્રિયા લાઈતી અઢીસો રૂપિયા વાળું, કોઈ તો હોય તો પેલા નાનું લાવે, આ તો આટલું મોટ ટું મોટું લઈ આવે તો કે એનામાં મોટું જ આવે નાનું નહી આવતું તો.
કે હું તો કે કેટલું બધું અત્યા અત્યારે તો બધું શું કહો છો?
અત્યારે
શું કહેતા તા?
તું કેતી તી અત્યારે પેલું
ના, ના હ. મેં કીધું અત્યારે નઈ પેલું લાઈ તી ને સીરમ નતી લાઈ. કંઈક અહ કોરિયન સીરમ હમ્મ-હમ્મ. એ બી કે નહી લગા વતી એમની એમ પડી છે.
હા એ મને કે લઈ જા, મે કીધું ના બાપા મારે નહી જોતું, ટાઈમ મળતું નહિં.
તો, પણ એની સ્કીન બી હવે એમ થૂતું સારી થઈ છે પેલા પેલા હમણાં થોડા દિવસ પહેલા બગડી ગઈ તી.
હા એ જેન તે લગાયે ને તો બગડી જ જાય. કોઈપ પણ એક જ વસ્તુ યુઝ કરવાની. તો હમ્મ. કોરિયન નો બોરિયન લગાવાય જ નહી, એ લોકો સે એ કોના માટે હોય જે ફૂલ એસીમાં રહેતા હોય, આ કોરિયન લોકો કેમ આટલા વાઇટ હોય કેમ કે ત્યાં આપણા જેટલી ગરમી ના હોય. એ લોકો ઠંડા મોસમમાં રહેતા હોય. એટલે એ લોકો આટલા ફેર હોય પણ એવું કોણ સમજે, ને આપણે અહીંયા તો પેટ્રોલ આ તે પ્રદુષણ કેટ ટલું બધું હોય તો પછી બ્લેક જ પડાય ન તો. આ જીજું લોકો જઈને આવેને સવારે સાઈડ ઉપર તો નોકરા કાળા કાળા કાળા થઈને આવે તો કેટલું રસ્તામાં પેલા
હોય જ ને ત ત હોય જ ને
તો આ કોરિયન લોકો શું હોય આખી એમની ડાઈટ બી એવી હોય ને બધું કાચું શાકભાજી ખાય બધું એ લોકો ડાયટ બી કેવી લાય બોઈલ બોઈલ વસ્તુ ખાય પછી કાચી ખાય એટલે એ લોકો ખીમો હોયને તો ને આપણને તો ભાવય કે બોઈલ કરેલું કાચું આ તે એના માટે
શું કરીએ અવે આપડે ઇન્ડિયન છીએ તો ભાઈ આ ઇન્ડિયન જેવી સ્કીમ હોય. કુરીઆ લોક કોની ભુરી આવ હા એ તો અવે શું કરી શકીએ એમ હલો હલો હલો હલો હલો નેટ જતું રહ્યું કે શું હલો